હાલલો
હાલો
હા
હા બોલો કેમ છો
બસ મજામાં
ઓકે ઓકે
હમ કયા ટોપિક પર વાત કરવી છે
તો આપડા જે બેંક ના વિષય પર વાત કરીએ
હા
હ તમે કશો તે ટોપિક પર વાત કરી બેંક ના વિષય પર વાત કરીએ આપડણે ઓકે
ઓકે
હા બોલો
આજના સમયમાં બેંકિંગ ક્ષેત્ર યુવાનો માટે ખુબ લોકપ્રિય કરિયર ઓપ્શન છે
હ હમ હમ
સ્થિર નોકરી સન્માન પ્રગતિ અને સારા ભવિષ્ય ન કારણે ઘણા લોકો બેંકિંગ જોબ તરફ આકર્ષ આકર્ષય છે. ઘણા વિદ્યાર્થી થી ગ્રેજ્યુએશન પછી બેંક જોબ માટે તૈયારી કરે છે પણ બેન્કિંગ જોબ વિશે સાચી ચ અને વિસ્તાર પૂર્વક માહિતી હોવી પણ જરૂરી છે
જરૂરી છે બરાબર છે
બેંકિંગ જોબ ફક્ત કાઉન્ટર પર પૈસા લેવો આપવો એટલું જ એટલું જ નથી એમાં ગ્રાહક સેવા ખાતાની માહિતી લોન ડિજિટલ બેન્કિંગ ડોક્યુમેન્ટ વેરીિફિકેશન ફાઈનેન્શિયલ ફાઈનાન્શિયલ ગાઈડન્સ ઘણી જવાબદારીઓ આવે છે.
આવી છે, આવી છે, બરાબર છે.
બે બેંકિંગ જોબ બેંકિંગ જોબ એટલે બેંક માં કામ કરવાની નોકરી. બેંક લોકો ના પૈસા જમા રાખે છે બે પૈસા ઉપાડવા ભરવા ની સુવિધા આપે છે લોન આપે છે. ફિક્સ ડિપિઝટ ફિક્ ડિપોઝિટ, ઇન્સ્યોરન્સ, એ ટી એમ. ઓનલાઈન બ બેન્કિંગ યુ પી આઈ ચેક અપ જેવી સેવાઓ આપે છે. આ બધી સેવાઓ સંભળ સંંભળવા માટે બેંક અહ અલગ અલગ કર્મચારી કામ કરે છે.
હમ્મ હમ્મ.
એટલે બેન્કિંગ જોબ એક ફાઈનાન્શિયલ સર્વિસ સાથે જોડાયેલું કામ છે.
સાચી વાત છે. બધી જ રીતે કામ આવે છે ને લોન પણ આપે છે બેંક આપણને બેંક આપણને લોન પણ આપે છે કે જો આપને થોડા હપ્તા માં આપણને થોડું રાહત મલે. હમ્મ.
ખવાની વ્યવહારી કરવાની બચત કરવાની લોન લેવાની બિઝનેસ ચલાવવાની અને ડિજિટલ પેમેન્ટ કરવાની મુખ્ય સા-સંસ્થા છે.
હમ્મ.
આજે સેલરી સ્કોલરશીપ પેન્શન સબસીડી ઘણી બાબતો બેંક સાથે જોડાયેલી છે.
હા.
બેંક વગર આધુનિક બેંક વગેર આધુનિક આ ઠીક અહ જીવન કલ્પી પણ ન શકે.
નહી શકે. અને હવે અત્યારે જે અહ જે લો ને બધું ચાલે છે તેમાં કહે છે ને કે બેંક ના દ્વારા એટલે તમારું જે બી હોય તેના દ્વારા જ તમે વહીવટ કરો એમ. હમ્મ, ઘરે પણ તમે કેશ
પકાર ના નોકરીઓ હોય. ક્લાર્ક, પ્રોબેબિલિટી ઓફિસર, કેશિયર, લોન ઓફિસર અહ કસ્ટમર સર્વિસ ઓફિસર, બેંક મેનેજર, અસિસ્ટેન્ટ મેનેજર, સ્પેશલિસ્ટ ઓફ ઓફિસર રિલેશનશિપ મેનેજર બેંક ઓફિસ સ્ટાફ
હા
એટલે બેંકમાં ફક્ત એક એક દો એકદમ પ્રકારના કામ નથી પણ ઘણી ભૂમિકા હોય છે
અ ઘણી ભૂમિકા હોય છે
ક્લાર્ક ક્લાર્ક નું કામ ક્લાર્ક બેંકની અ રોજિંગ રોજિંદી કામગીરી નો મહત્વ ભાગ છે હોય છે ખાતાની માહિતી આપવી ફોર્મ ચેક કરવા પાસબુક એન્ટ્રી કેશ રિલેટેડ બેસિક કામ કસ્ટમર ના સવાલો નો જવાબ આપવો ડોક્યુમેન્ટ સંભાળવા ક્લાર્ક ના કામ હોય છે
સાચી વાત છે અને બીજી બી એ વસ્તુ કે ઘણા બધા બુર્ઝુર્ગ આવે છે. જેનાથી ફોર્મ બાઉચર આ ફિલઅપ નથી થતા હોય છે તો તે લોકો પણ એ પછી કરી દે છે એ કામ
બરાબર
હમ્મ
ઓફિસર બેંક ના ચલા ચલનમાં મહત્વ ભૂમિકા નિભાવે છે કસ્ટમર સર્વિસ અકાઉન્ટ મેનેજ મેનેજમેન્ટ લોન પ્રોસેસ સ્ટાફ કોર્ડિનેશન કેશ મોનિટરિંગ રિપોર્ટ પોલિસી ઇમ્પ્લિમેશન આ બધું જ ઓફિસર ના કામમાં આવી શકે.
આવી શકે છે.
એટલે ઓફિસર ની જવાબદારી ક્લારક કરતા વધારે હોય.
પણ એક ગેરફાયદો જરાક આપણા નેશનાલિટી બેંક જે જે હાયર છે ને એમાં થોડું બહુ જ લેઝી વર્કિંગ ચાલે છે એમ.
બરાબર.
સમજી લો કે એક્ઝામ્પલ તરીકે આપણું એસ બી આઈ છે બેંક ઓફ બરોડા છે. એ એટલું આપણને પ્રાધાન્ય નથી આપ તો કે જેટલું આઈ સી આઈ સી છે એચ ડી એફ સી છે કોથક છે.
બરાબર તો ઘણી બેન જોબ માટે ગ્રેજ્યુએશન જરૂરી હોય છે. ક્યારેક ખાસ પોસ્ટ માટે કોમર્સ ફાઇનાન્સ ફાઈનાન્સ કોમ્પ્યુટર અથવા મેનેજમેન્ટ બેકગ્રાઉન્ડ ફાયદાકારક બને પણ ક્લાર્ક અને પીઓ માટે સામાન્ય ગ્રેજ્યુએશન પણ કાફી હોઈ શકે.
હમ્મ.
એટલે કોઈ પણ એટલે કોઈ પણ સ્ટ્રીમ નો વિદ્યાર્થી બેંક જોબ માટે કોશિશ કરી શકે.
કરી શકે છે.
ખાસ કરીને સરકારી બેંકમાં જોબ માટે પરીક્ષા જરૂરી હોય છે. ભારતમાં આઈ બી પી એસ એસ બી આઈ ક્યારેક આર બી આઈ જેવી સંસ્થ આ સંસ્થાઓ અલગ અલગ પદ માટે એક્ઝામ લઈ છે.
હમ્મ.
એટલે બેંક જોબ માટે તૈયારી કરવી જરૂરી છે.
જરૂરી છે. ના જરૂરી પણ બેંક ના એટલે પોતે લાયકાત ધરાવ તા હોય એ લોકોને જ એમ્પ્લોઈડમાં રાખીએ તો વધારે સારું છે. કોઈના રિલેશનમાં રાખીને તમે કરશો તો સામે વાળું શું તમે ક્વેશ્ચન કરે રહ્યા છે એનો પૂરેપૂરો આન્સર આપવાની ફરજ બને છે.
બરાબર તો બેંક એક્ઝામમાં બેંક એક્ઝામમાં સામાન્ય રીતે કયા વિષય પૂછાય. રિયોસનિંગ કોન્ટેટીવ એપલી એ એપટીટ્યુડ ઇંગ્લિશ લેંગ્વેજ જન જનરલ અવેરનેસ બેન્કિંગ અવેરનેસ કોમ્પ્યુટર નોલેજ.
કમ્પ્યુટર નોલેજ.
એટલે બેંક જોબ માટે ફક્ત ગણિત જ નહીં પણ લોજિક ઇંગ્લિશ અને કરંટ અફેર પણ જરૂરી છે.
જરૂરી છે.
બેંક જોબ માં ઇંગ્લિશ અને કોમ્પ્યુટર નોલેજ આ કારણ કે બેંકમાં ઘણા ફોર્મ સોફ્ટવેર ઈમેલ રિપોર્ટિંગ સિસ્ટમ ઓફિસિયલ કોમ્યુનિકેશન ઇંગ્લિશમાં હોય છે. અને આજે બેંકનું ઘણું કામ કોમ્પ્યુટર બેઝડ છે અકાઉન્ટ એન્ટ્રી ટ્રાન્ઝેક્શન સ્ટેટ ડિજિટલ સર્વિસ કસ્ટમર ડેટા બધું જ સિસ્ટમ પર થાય છે એટલે બેઝિક કોમ્પ્યુટર સ્કીિલ અને ઈંગ્લિશ સમજવી ખુબ જરૂરી છે
ખૂબ જરૂરી છે.
બેન્કિંગ જોબ આ લોકોને શા માટે ઉપસ્થિત છે. કારણ કે સ્થિર કરિયર સમાજમાં આ સન્માન નિયમિત સેલરી પ્રમોશનની તક ટ્રાન્સફર ગ્રોથ પન્શન બેનિફિટ. પોસ્ટ અનુસાર ફાઈનાન્સલ સેર સેક્ટરમાં કામ. કરવાનો અનુભવ હા. બેંક જોબ્ ને સુરક્ષિત અને સમાજક સન્માનજનક નોકરી બનવા. માનવામાં આવે છે.
આવે છે હમ. ના ના પણ આ હ વ્યવહાર આજના યુગમાં પણ બેંક. છે તો આપણને એવું લાગે છે કે આપણે થોડા. પ્યોર છે નહી તો આપડણે કેવી રીતે વહીવત કરી શકીએ. કે આપડે કેવી રીતે ઘરે કોઈ સારી એવી એમાઉન્ટ આવી હોય તો આપડે. કી શકીએ એમ એ પણ એક રિસ્ક. છે એટલે બેંક આ લોકર માંને બધું આપડું આ રાખી. ને ઘણું સિક્યોરિટી આપણને આપે છે.
હમ. બેન્કિંગ જોબમાં કસ્ટમર ડાયલિંગ કેટલું મહત્વનું છે. બેંક કર્મચારીઓ ધીરજથી ગ્રાહક ની વાત સાંભળવી. સમ સમય. સમસ્યા સમજવી યોગ્ય માહિતી આપવી સિનિયર સિટીઝન અથવા. ઓછું શિક્ષણ ધરાાવતા ગ્રાહકને પણ સરળ. તે માર્ગદર્શન આપવો જોઈએ.
હમ બરાબર છે.
એટલે કોમ્યુનિકેશન સ્કીિલ પણ ખુબ જરૂરી છે.
ખૂબ જરૂરી છે.
બેંકિંગ જોબમાં જવાબદારી બેંકમાં કામ કરતા જવાબદારી પણ વધારે હોય ને. બે. બેંક પૈસા ડોક્યુમેન્ટ અને કસ્ટમર ટ્રસ્ટ સાથે જોડાયેલી સંસ્થા છે. એટલે છોટી ભૂલ પણ ગંભીર બની શકે. અકાઉન્ટ નંબર ટ્રાન્સ. ટ્રાન્ઝેક્શન અમાઉન્ટ ચેક લોન પેપર કેવાયસી વૃદ્ધમાં. ખુબ ધન્ય ધ્યાન રાખવું પડે. એટલે બેંક જોબમાં એકુ એક્યુરેસી ખૂબ જરૂરી છે.
જરૂરી છે.
ક્યારેક મંથ એન્ડ ફાાયનાન્સિયલ ક્લોઝિંગ અડર્ટ કૅશ હેન્ડલિંગ કસ્ટ. કસ્ટમર રસ્ટ ટાર્ગેટ લોન વર ક.
કામનો દબાવ વધી વધી શકે પણ. યોગ્ય ટાઈમ મેનેજમેન્ટ અને એક્સપિરિયન્સ થી એ સંભાળી શકાય છે.
હમ.
એટલે બેંક જોબમાં આરામની નોકરી છે એવું માનવું ખોટું.
માનવું ખોટું છે.
એટલે આમ આમ જોવા જાય તો કોઈ પણ નોકરી છે ને આરામ. આરામ નહી હોય જ નહી.
બરાબર એ તો સાચી જ વાત છે મેડમ હ.
હમ્મ.
સામાન્ય રીતે સરકારી બેંકમાં જોબ સેિક્યુરિટી સ્ટ્રગસ પ્રમોશન ફિક્સ પ્રોસેસ વધારે હોય છે પ્રાઇવેટ બેંકમાં ટાર્ગેટ પ્રેશર પરફોમન્સ બેઝ વર્ક કલ્ચર અને સ્પીડ વધારે હોઈ શકે પણ પ્રાઇવેટ બેંકમાં પણ ગ્રોથની સારા હાઉસ સર મળે છે એટલે વ્યક્તિ પોતાની પસંદ અને પરિસ્થિત પ્રમાણે પસંદ કરી શકે બરાબર ને
બરાબર છે.
બોલો તો તમને શું ખબર છે બેંક વિશે બીજું
બસ અત્યારે આજ તજ મૂળિયા બધું બરાબર જ છે તા એટલું તો નેસેસરી છે જ
હમ્મ.
હમ્મ.
બેંક એક સારી વસ્તુ છે એક
હમ્મ. સારી જ છે પણ ખાલી એટલું જ છે કે મેં તમને જે અત્યારે આગે ફોન મૂક્યો તેમ કે બસ આ નેલ નેશનલાઈઝ જે બેંક હોય છે ને એ બઉ ફેરુ ફાયદો ઉચકે છે એમ નાનો
તો ખૂબ ધન્યવાદ તમારો તમારા સાથે વાત કરવામાં મને બહુ મજા આવી થેન્કયુ બાય.
તો